હલો.
હલો.
હા. કેવું છે ભાઈ?
બસ મજામાં. ભાઈ તમને કેમ છે?
સારું છે. ત હા શાંતિ છે ત.
કેમ હજુ ગયા નહી?
નહી ઊંગ્યા તમે?
મારો તો ટાઈમ નઈ થયો હજુ ઊંઘવાનો, એટલે હું તો નઈ ઊંઘ્યો હજુ
મારો હવે સાડા અગિયારમાં ટાઈમ થશે.
તમારે તો બાર વાગ્યા નો ટાઈમ પછી હુવાનું, તમારે?
ના ભાઈ સાડા અગિયારનો જ છે.
સાડા અગિયાર નો છે એવું. હું તો ઊંઘ જ નથી આવતી તો શું કરવાનું. ટાઈમથી ઊંઘ આવી જાય તો વાંધો ના આવે પણ ઊંઘ ના આવે, તો હું કરવાનું?
હા
તમને આવી જાય ટાઈમ સર હું ડેલી રોજે. રોજે રોજ આવી જાય છો ઊંઘ?
હા.
સાડા અગિયાર વાગેમ.
હા સાડા અગયાર.
બરાબર. બાકી કો તમારા ખેતરમાં કેવું ચાલે આ બધું?
બધું હારું ચાલે છે, ખાલી પાણી જોઈએ
શું?
પાણી જોએ પોની
પાણી પાણી તો બધી જ જરૂર છે ભાઈ.
સાજએ ભઈ
ઓ જ વરસાદ વરસાદ તો બધે જ જોઈએ છે, ખેતરોને બી જોઈએ છે અને જમીનને બી જોઈએ છે. ફ્લેટ અપાર્ટમેન્ટ બંગલા બધાને જોય છે પાણી
વરસાદ આવશે તો જ આપડો
શું લાગે ક્યારે આવશે વરસાદ
તો કશો હો માહિત નહી પણ
હલો
ખબર નહ કશું વરસાદ કયારે આવ છે એમને
બરાબર બરાબર એવું વાત જો એ વાતાવરણ એવું બનતું નહીિ વરસાદ આવે એવું
બનેલું છે
હા
બનેલું છે હવે
એ તો મને એવું લાગે બે ત્રણ દિવસમાં વરસાદ હવે આવી જશે નહી આવી જાય તમારો અવાજ થોડો ઓછો આવે છે થોડું
આવી જશે એવું વાતો છે મને
બરાબર વરસાદ હવે તો આવી જવો જોઈએ બહ ગરમી લાગે છે વરસાદ વગર તો ગમતું નથી
વરસાદ આવી જશે તે બટું એસી બીસી બધું બંધ થઇ જવાનું
વરસાદ આવી ગઈ તો પછી મારે ફરવા જોવું છે થોડું
કોઈ
ગુવા મહારાષ્ટ્ર બધું જોવા જેવું છે
કઈ ના ગોવા નહ આવું
નહી ગયા કદી ગોવા બી નથી ગયો મારે બી જું છે એટલે તો કઉ છો.
એવુ
તમે ક્યાં ક્યાં ફરી આપ્યો તો ખરા
ત્રિબિકેશ્વર અકેશ્વર તોરણમાં એ બધું છે શબ્દ પળે એબધું પાવાગઢ ચોટીલા પાવાગઢ ચોટીલા દ્વારકાધીશ એ બધું ફર્યા
પાવાગઢ ચોટીલા દ્વારકા બધું જોઈ લીધું
હા જોઈ લીધું
શું ગમ્યું એમાંથી
એમાંથી ગમ્યું પાવાગઢ કારણ કે આપણી કુલદેવી છે ને
શું
પાવાગઢ
પાવાગઢ હું તો નઈ ગયો હજુ સુધી પાવાગઢ નથી જવાય
અરે બાપ રે
અરે બાપ રે આ તમે પાવાગઢ નઈ ગયા
નઈ ગયો હજી સૂધી
આપડી કુલદેવી છે ને તે
તમારા કુળદેવી છે બરાબર બરાબર હું ચોટીલા ગીયો છું એ મારા કુલ દેવીએ
હારું છે
ટીલા દ્વારકા એ બંને જગ્યાએ પાવાગઢ તો હું હજી નથી ગીયો
એવું હારું છે પાવાગઢ
પાવાગઢ કઈ બાજુ બાજુ માં આવી કઈ ખબર છે
ના એની ખબર પન વડોદરા જોડે વડોદરા સાઈટ આવે છે કઈ બાજુ આવે વડોદરા સાઇટ હા વડોદરા માં
હમ બરાબર હમ તો એટલો ખ્યાલ નથી હું ક્યારેક ગીયો નથી મેં ચોટીલા જોયું છે દ્વારકા જોયું છે
તમ
ચોટીલા જાવું તો બી બો મજા આવે
હા
ચોટીલા કેવું છે પેલું પાવાગઢ છે એની સીડીઓ વધારે છે હેને
છે
પગથિયાં વધારે છે બો ઊંચું છે ને હા બધા કે બો ઊંચું હોય નવ હજાર નવસો નવ્વાણું એવા કઈક પગથિયાં છેઆના બરાબર ને
તમારા પાહે ફોર વ્હીલ છે
હ
ફોર વ્હીલ છે હા છે ને કેવી છે શું કેવી છે કેવી છે
સારી છે મોટી છે
અ
કેવી કંપની ની છે
મારૂતિ સુઝુકી
હારી છે
તમારી પાસે કઈ છે કઈ ક્રેટા
ના
તો
એસ્ટર
એસ્ટર યુડી એસ્ટર બ બરાબર બરાબર એ સારી આવે છે ગાડી મારી પાસે અર્ટીગા છે
અર્ટીગા
હા સેવન સીટર છે સારી છે બધી રીતના
હા
તમારે એસ્ટર કેટલામાં પડે ખબર છે કઈ?
અમને એસ્ટર પડી નવ સાડા નવ માં પડી છે
નવ સાડા નવ માં લોન સાથે લોન કરી છે કે કેશ? કેસમાં સાડા નવ બરાબર બરાબર સારું કેવાય. સારી ગાડી આવે છે.
હવે બીજી લેવાનો પ્લેન છે
કઈ લેવાની છે હવે બીજી સેવન એકક્સ ઓફ
હા
બરાબર બરાબર મારે પણ એજ લેવાની છે.
બહુ હારી છે ને?
હા છે તો બહુ સારી પણ એમાં જે બુટ પેસ આવે ને ડેકી વાળો ભાગ.
હા.
એમાં જગ્યા જ નથી બિલકુલ.
તો પછી એમ જીની લઈસું.
હા.
એમ જી ની લેશું એમ જીની.
અચ્છા એમ જી ની. એમ જી એમ જી હેક્ટર.
હા એમ જે એક્ટર હવે કે એવી ગ્લોસ્ટાર લોન્ચ કરેલ છે ને.
એમ જી એક્ટર કે બ્લોસ્ટ્ટા?
બ્લોકસ્ટારખીએ એમ જેમ એવું કઈક કઈ
ગ્લોબસ્ટાર તો કેટલા ચાલીસ ત્રીસ કે ચાલીસ લાખ ની છે ને?
એનામાં શું થયું.
હા.
એનામાં હું થયું.
સમજાયું નહી શું બોલ્યા?
તમાં હું થયું એવું.
મને તો એવું લાગે ત્રીસ કે ચાલીસ લાખની છે તમ બરાબર ને કેટલો ભાવ કઢાયો તો તમે? કેટલા કીધા?
ઓગણચાળીસ.
કેટલા? ઓગણચાલીસ.
બરાબર બરાબર. મને તો આ સેવન એસો ગમે છે પણ કેવું છે કે સેવન એક્સોમાં છે ને અ સેવન એક્સોમાં જે ડિકકીમાં અ સ્પેસ આવે સ્પેશ જ નથી એ ખબર નથી પડતી હવે લેવી કે ના લેવી.
તમે કેવી લેવું છે મન કેવો છે મન કેવો લેવું છેવ.
તમારો અવાજ બહુ ઓછો આવે છે.
તમાર મન કેવ છે લેવાનું એવું કીધું.
મારું મન તો છે સેવાન એક સો લેવાનું.
હા ડ્રીમ છે. ડ્રીમ છે ગાડી લેવાનો. શું? તમારો અવાજ બહુ ઓછો આવે છે. હવે એમાં એવું છે કે સેમન એક્સો મને એટલે ગમે છે કે લુક ને બધું બહુ સારું છે પછી ઘણા બધા કલર છે હવે એમાં વ્હાઈટ કલર વ્હાઈટ કલર તો એમાં એટલો સારો નથી લાગતો પણ બ્લુ કલર છે પછી બ્લેક કલર છે, સિલ્વર કલર છે આ બધા કલરમાં ગાડી બહુ મસ્ત લાગે છે. એટલે હું તો એવું જ વિચારતો તો મેં કીધું મને એવું થયું કે આપડે એ જ ગાડી લઈએ એ ગાડી લઈએ ને તો કેવું છે કે ફરવામાં બધી રીતના બહુ મજા આવે. અને એ ગાડીનું અ ત જે પેલું અ અ લુક છે લુક બી બહુ સોલીડ છે એટલે એના લુક ના હિસાબથી જ આપડે ગાડી લેવી છે અને અત્યારે કેવું છે કે સેવન સીટરમાં બધા કરતા એ જ ગાડી છે ને જોઈ એવી છે કે સારી છે.
છે ને ભાઈ તમારી પાસે હેલો તમારી પાસે ઓપ્શન છે ને
શું મારી પાસે
ઓપ્શન છે ને તમારી પાસે એ નવા ક્રિષા
એનોવા ઈનોવા બી બરાબર છે પણ હવે ઈનોવા ની સામે પેલી ગાડી થોડી વધારે મજબૂત લાગે લાગે છે એટલે મને તો એ વધારે ગમે
ના એનું મને સમર કોઈ નઈ
ઈનોવા ને તો કેવું છે ઈનોવા ને તો ટક્કર કોઈ આપી જ ના શકે ઈનોવા જેવી વસ્તુ તો અલગ જ વસ્તુ કેવાય ઈનોવા એટલે ઈનોવા કેવાય મને બી પેલા ઈનોવા નો શોખ હતો પણ આ ગાડી નીકળી એટલે મને એમ થયું કે ચાલ આમાં જોઈ લઈએ
એવું મારા ફાધરની ડ્રીમ છે.
કઈ વાંધો નહી ચલો ભાઈ આપડે મળી આવ ને પછી મને હું ગલે છે થોડી હ
હા-
ઓકે